બાય. મારો અવાજ પ્રોપર આવતો હશે. એવી આશા રાખું છું. તો આપડે એક વ્યવસાય વિશે વાત કરવી છે, તમારી તમે પણ વ્યવસાય કરતા હશો હું પણ વ્યવસાય કરું છું. તો હું તમને જે હું વ્યવસાય કરું છું તેના વિશે હું તમને માહિતી આપું. કારણ કે તમને કઈક વ્યવસાય કરવો હશે કે તમારે પણ, ભવિષ્ય માં જરૂર હોય તો તમને માહિતી મળી રહે. તો હું જે હું મગફળી માંથી જે સિંગ છે તે તેલ નું ઉ ઉત્પાદન કરવાનો વ્યવાય કર એટલે કે જે સિંગ તેલ બને છે તેનું ઉત્પાદન કરું છું. હવે હું તમને તેના ડિટેલમાં માહિતી આપું છ ઘણા ઘણા વ્યવસાયો છે તે ખૂબ જ, આગળ જતા હોય છે વ્યવસાય કરવા માટે આપણે ઘણો બધો ખર્ચો કરવો પડે છે. વ્યવસાયમાં નુકસાન પણ થતા હોય છે એવી રીતે હું તમને જ વાત કરું હવે જોવું જે વ્યવસાય કરું છું તેમાં જે સિંગતેલ નો વ્યવસાય કરું છું તેમાં હું તમને માહિતી આપું હવે સિંગ તેલ ના વ્યવસાયમાં એવી વાત થતી હોય છે કે જે સિંગ તેલ નો વ્યવસાય છે એમાં એવી ઘટનાઓ છે કે જે શરૂઆતમાં તમારે છે ને એ પેલા તો જે સ્ટોક જોવે એટલે કે જે સિંગ તેલ તે સિંગ છે જે મગફળી હોય છે તેનું ઉત્પાદન જરૂરી છે. એટલે હું જે સો વીઘામાં ખેતી કરું છું મારે પોતાની સો વીઘા જમીન છે. એટલે મારે કઈ સ્ટોક ની જરૂર નથી પડતી મગફડી હું બહારથી લાવવાની જરૂર નથી પડતી એટલે હું જે ઘરની જે સો વિઘા મારે મગફળી વાવું છું તેમાંથી મને સારું ઉત્પાદન મળે છે. હું એમાં જે વીસ નંબર મગફળી વાવું છું જેથી તે મને સારું ઉત્પાદન મળતું હોય છે અને સારા દાણા અને સારી મગફળી મળતી હોય છે. હવે હું જે સો વિઘા માં મગફળી વાવું છું તે અમે તે દસ બોર છે એટલે દસ બોર માંથી પાણી મને મળી રહે એટલે હવે પછી જે સો વિઘા મગફળી વાવી છે. હવે તેને હું જે સિંગ તેલ બનાવા માટે ઘણી બધી પ્રોસેસસો થતી હોય છે તેમાં શરૂવાત માં પ્રોસેસ એ છે કે જે સિંગતેલ છે તે બે રીતે બનતું હોય છે જે આ ની મગફળી હોય તેને અને જે મગ ફળી ના દાણા હોય તેનું અમે બંને રીતે બનાવી છે. તો પેલા તો અમે જે સિંગતેલ મગ પળી હોય તેને જે વોશરમાં ધોઈ દઈએ છીએ. તે ધોયા પછી તેમાંથી જે દાણા વાળી મગફળી હોય છે. તેને અલગ નીકાળીએ છીએ. અને જે પછી જે દાણા વગરની મગફળી તે પણ અલગ હોય છે એવી રીતે બંને જે મગફળીઓ અલગ રાખવામાં આવે છે બંને મગફળીઓ અલગ કર્યા પછી તેને બંને જે પ્લાન્ટ હોય છે અમારા તેમાં મોકલવામાં આવે તે પ્લાન્ટમાં મોકલ્યા બાદ અમે જે મગ મગફળી છે તેને અમે ચોક્કસ રીતે ધોઈ સાફ કરી પછી તેને પીસવાનું કામ ચાલુ થાય હવે પીસ્યા બાદ જે પેલી મગફળી હોય છે તે ડાયરેક્ટ મગફળી તેમાંથી જે આપણે જે પાપડી લાવતા હોઈએ છીએ તે રીતે પાપડી જેવા ઊંઠા નીકળતા હોય છે અને જે તેલ હોય છે તે ખૂબ જ દાડું નીકળતું હોય છે જે રિફાઈન થયેલું નથી હોતું એવી રીતે બંનેમાં જે થયેલું તેલ આપણને મળે હવે એવી રીતે જે તેલ થાય છે એને રિફાઈન કરવાનું હોય છે. હવે રિફાઈનરીમાં એવી રીતે ઘણી પ્રોસેસ કરવી પડતી હોય છે જેથી તે રિફાઈન થઈ શકે શરૂઆતમાં સૌ પ્રોસેસ એ હોય કે જે પેલી જે જાળ હોય તેમાંથી પ્રસાર કરવામાં આવે જેમાંથી જે ખરાબ જે મોટા મોટી જે પદાર્થો હોય છે તે નીકળી જતા હોય છે. જે પદાર્થો જેવા જેમ જેનો ગુસ્સો હોય જે કચરો હોય તે નીકળી જાય પછી તેના પછી જે જાડુ તેલ હોય તે નીકળે એવી રીતે જે પાંચ લેયર માંથી જે તેલ ને નીકળવામાં આવે છે. જે પાંચ છ લેયર માંથી તેલ નીકળી જાય પછી જે જે અને જે ઘી જેવું જે તેલ મળતું હોય છે જે કાચ જેવું ઘી હોય છે તેના જેવું તમને તેલ મળે પછી જે તે તેલ મળે તમને જે તેલ મળે એ ચોક્કસ રીતે પેકિંગ કરવા મોકલવામાં છે પેંકીગ ના જે અલગ કારીગરો ગોઠવવામાં આવેલા છે અમે ત્રણ રીતે કરતા હોય છે જે એક લીટર એક લીટરની થેલી આવે છે પછી પાંચ લીટરની એક બોટલ આપે અને એક આવે છે જે ચૌદ લીટર નો એક બાટલો જે બાટલો ના કેવાય ડબો આવતો હોય છે તમે પણ જે વાપર રતા હશો સિંગ તેલ ખુબ જ સારું હોય છે સેહદ માટે એટલે એ વાપરવું જોઈએ જે સિંગ તેલ છે પછી તેને પેકિંગ કરવામાં આવે તેમાં જે ડબ્બામાં પેકિંગ કરવા જે અલગ પ્લાન્ટ હોય છે પછી જે થેલીમાં ભરવાનું પણ એવી રીતે ત્રણ પ્લાન્ટ અલગ અલગ ગોઠાવેલા છે હવે એ પ્લાન્ટ ગોઠવ્યા બાદ જે સારી રીતે ખેતી થતી જે ઉત્પાદન કરીએ છ છીએ હવે જે પ્લાન્ટ ગોઠવ્યા હોય છે તે પ્લાન્ટ માંથી અમે સારું જે પેકિંગ થાય હવે પેકિંગ થયા પછી જે એમાં અમારે લેબલિંગ કરવાનું હોય છે એવી રીતે લેબલિંગ થાય એટલે કે જે અમારું જે કંપની નું નામ છે પછી જે અમારી બ્રાન્ડિંગ કરવાની હોય છે એવી રીતે બ્રાન્ડિંગ હોય છે કંપનીનું નામ હોય છે લેબલિંગ એ તમામ કાર્યો થતા હોય છે હવે એ તમામ કાર્યો થયા પછી ઘણી બધું આગળ પ્રોસેસ કરવાની હોય છે જેમાં પછી જે અ માર્કો લગાવવાનો હોય છે કે જે આ છે માર્કો જે વેજિટેરિયન છે નોન વેજિટેરિયન છે એ રીતે ઘણી બધી માહિતી ડિટેલિંગ કરવાનું હોય છે જેના કારણે આપણને જે ગ્રાહકો હોય છે તેમને જે એક્સપાયરી ડેટ છે કિંમત પ્રાઇસ મેક્સિમમ ડીટેલ પ્રાઇસ એ બધી પ્રાઇસો ચોટાડવાની હોય તેના કારણે તે ગ્રાહક ખરીદનાર છે તેમને સંતોષ મળે આવી રીતે અમે જે ધું જે ઘણો બધો વ્યવસાય કરીએ છીએ જેમાં આ તમને એક વ્યવસાય ની માહિતી આપી તો તમે મને શું જણાવશો કે તમે કયો વ્યવસાય કરો છો તેના વ્યવસાય વિશે માહિતી આપજો
હા વ્યવસાય વ્યવસાય એટલે મારે એક એગ્રો નો વ્યવસાય કે જેથી કરીને હું મારી દુકાન નું મુ પૂરે પાડું છું જેમ કે મારી જમીન છે એ પણ મારો એક વ્યવસાય છે જેથી કરીને હું અંદર એક બસ મારે. ત્રણ જ સિઝન ની અંદર ત્રણ અલ અલગ હું અ પાક લઈ શકું છું જેથી કરીને મારી એગ્રો ની દુકાન છે. જેમ કે એ સારી એવું અંદર એવું પરફોમસ ત્યાં મળતું હોય છે કે જે આજુબાજુનાં ખેડૂતો હોય છે કે જેમ કે... તમારા જેવા ખેડૂતો અમારા ત્યાંથી ખુબ બધો લઈ જતા હોય છે એવું બ બધુ લઈ જતા હોય છે, જેમ કે બિહારણ લઈ જતા હોય છે. ખાતર લઇ જતા હોય છે એમ અલગ અલગ બધું લઇ જતા હોય છે. એવું બધું અલગ અલગ બિયારણ લઈ જતા હોય છે, જેથી કરીને એમનો પણ વ્યવસાય એવો સારો હોય છે, કે જેથી કંઈક ખેતી નો વ્યવસાય હોય છે. ખેતી ની અંદર કઈક વાવા તો કઈક બિયારણ લઈ જવા કઈ... દુકાન તો ગોતવી પડે એટલે દુકાન માટે ના વ્યવસાય માટે અમારા અ એટલે અમારી દુકને આવતા હોય છે કે જેથી કરીને અમારી દુકાકનેથી એવું બધું લઈ જ તા હોય છે કે જેથી કરીને. ખાતર લઈ જાય છે, પછી બિયારણ લઈ જાય છે, પછી અલગ અલગ એવું. દવા નોખવાની અંદર જંતુનાશક દવા લઈ જાય છે, વિકાસ ની દવા લઈ જાય છે, પ ફડ ની દવા લઈ જાય છે. એમ અલગ અલગ દવા લઈ જતા હોય છે. એટલે મારે તમને એજ કેવું છે કે જેથી કરીને. એક આપણને એવું સારું પરફોર્મન્સ એવું મળવું જોઈએ કે જેથી કરીને હું મારા ખેત રની અંદર એવા મગફળી ની ખેતી કરું છું ખેતી કરીને મારે એવા. પચીસ વીધા એટલે જમીન પચીસ વીધા એટલે વીસ વીધા હું ખેતી ની અંદર જમીન પાક ઉગાડું છું અને જેથી. પાંચ વીઘામ મારું એવું પશુપાલન નું મુ ગોઠવું છું જેથી કરીને હું પશુપાલન નું. એવું કરું છું જેથી કરીને એની અંદર. અ પાકમ ઉગાડી શકુ પાકની અંદર અ ઘાસચારો મળતો હોય છે જેમ કે મગ મગ. ફળી ની અંદર. સારું એવું પાક મળતું હોય છે. મગફળી ની અંદર એવો ઘાસચારો મળતો હોય છે એ બંને વસ્તુ મળી રહે. છે એટલે અમારું બંનેનું. સંતુલન જળવાઈ રહે એટલે માર પશુપાલન નું જળવાઈ રહે અને પાક નું જળવાઈ રહે જેમ કે. વીસ વિઘાની અંદર પાક એવો મળતો હોય છે કે જેથી કરીને તમે. એવો બધા વ્યાપારીઓ બધાય. ઊંચા ભાવની અંદર અમન ભાવ આપતા હોય છે અને અમે સારી એ અંદર મહેનત કરીને અમ પાક ઉગાડતા હોય છે, એક પણ અમારો એક વ્યવસાય હોય છે. મારો વ્યવસાય એરિયો છે કે જેથી કરીને અમારું ખેતી ન રાખું કરવું પડતું હોય છે. એની અંદર સારી પરર્ફોર્મન્સતા મળતી હોય છે કે એની અંદર. સારી ગુણવત્તા મળતી હોય છે એની અંદર આપડે. પાક ની અંદર મુ વાત કરી શકું કે જેમ કે, હું મારા પોતાની દુકાને થી જ હું મારી પોતાની દુકાને. જે પાક લાવતું લાવતો હોય છું. જેથી કરીને મારે પોતાના દુકાન થી અંદર જે, દવા હોય છે, જંતુનાશક દવા હોય છે, પછી જેમ કે ખ્ય ખેતીની અંદર પોછી રાખવા માટેની દવા હો છે એમ અલગ અલગ બધી દવાઓ હોય છે. એવી રીત અંદર હું દવા લાવીને મારી ખેતી ની અંદર નાખું છું. એવી જ રીતે મુ તમન વાત કરી શકું કે એવી સારું પરફોમન્સ મળવા માટેનું એક. કારણ હોય જેથી કરીને અંદર ગુણવત્તા મળે છે એવી ગુણવત્તા મળે છે કે અંદર સાર અંદર ખાતર નાખી, ને પસ જંતુનાશકની દવા નાખીએ, પછી એની અંદર. જમીન પોચી રાખવા માટે એક. દવા આવતું હોય છે જેથી કરીને એનુ એક ફુવારાની અંદર દવા આપતા હોય છે, પંપ ની દવા આપતા હોય છે. એમ અલગ દવા આપીને એની અંદર સારી પોચી જમીન રાખતા હોય છે. એટલે પોચી જમીન રહે એટલે એની અંદર સારી ગુણવત્તા મળે. ગુણવત્તા મળે એટલે બાદ એનું સારું ગુણવત્તા મળ્યા બાદ એની અંદર સારું. ક્વોલિટી મળતી હોય છે જેમ કે સારો પાક મળતું હોય છે પછી સારું. એવો ઘાસચારો મળતું હોય છે. જેમ કે આપડે બાજરા ની વાત કરું એક બાજ રી ની અંદર સારી એક એવી રીતે અંદર વિકાસની દવા આવતી હોય છે. કે જેથી કરીને આપણે એક, ડીએપી ખાતર નાખીએ પછી એક યુરિયા ખાતર નાખીએ જેમ કે સલ્ફેટ ખાતર નાખીએ. પસીએને વિકાસ કરવા માટે એક, બાટલીની અંદર દવા આવતી હોય છે એની અંદર નાખીએ તો પણ બહુ વિકાસ થતો હોય છે જેમ કે, એક બાજરાની અંદર જેમ કે ઉપરલા જે કહણા આવતા હોય છે. એની અંદર જે, એ બાજરી મળતી હોય છે. પછી જેની નીચેલો ઘાસચાર હોય છે. એને પુળા કહીએ જેમ કે આપડી ભાષા ની અંદર પુળા કહેવામાં આવે છે એની અંદર પુળા કહેવા બાદ એની અંદર ઘાસચારો કરવામાં આવે છે જેમ કે નાનું કતર કરીને આપડે જો ગાય ભેંસોને નાખીએ તો પણ વધુ દૂધ કાઢે છે અને એ મારે એક બીજી દુકાન છે જેમ કે પશુ આહાર ને પશુ આહાર ની અંદર અમે એક રાખીએ છીએ. અલગ અલગ એવું બધું ખાંણ રાખીએ છીએ કાકા પાપડી રાખીએ છીએ પછી જેમ કે સાગર દોણો રાખીએ છીએ પછી અલગ એવું સારી કેલ્શિયમ વાળી અમે દવા રાખીએ છીએ જેમ કે વધુ પ્રમાણમાં દૂધ કાઢે એટલે દૂધ કાઢે એટલે એની સારી ગુણવત્તા વધે એવી ગુણવત્તા વધે એટલે એમનું સારું દૂધ કાઢે એટલે એમ સારું ગુણવત્તા વાળું દૂધ કાઢીને આપડે જો દૂધ ભરાવા જઈએ તો ડેરી વાળા અંદર એવા મંત્રીઓ આપણે સારૂ દૂધ મેળવ્યા બાદ સારું ફેટ આપતો હોય છે સારો ભાવ આપતો હોય છે. જેથી કરીને આપડો પંદર દિવસે સારો પગાર આવતો હોય છે. જેમકે અમે એવી રીતે મુત તમાર વાત કરી શકું અવાજ નહીં આવતો. મારો આવતો તો મારો નહીં આવતો. તારો નહી આવતો તારો
અવાજ નહીં આવતો.
હવે આવે તું શું કરે છે એવું
તમે જણાવશો કે કંઈ રીતે તમે ઉત્પાદન કરો કે જે રીતે મારો અવાજ આવતો છે તમને હા આવે છે અવાજ હવે હા તો હું તમને જણાવીશ કે કઈ રીતે અમે ખે તમે પણ ખેતી કરો છો હું પણ ખેતી કરું છું એમાં ખેતીમાં હું જે ખેતી કરું છું જે પછી પશુપાલન કરું છું એવી રીતે અમને ઘણો બધો ફાયદો થતો હોય છે. હવે હું પશુપાલન કરું છું એમાં એવું છે કે હું પશુપાલન સારી રીતે કરું છું જેમાં પશુપાલનમાં મારે જે સો ભેસો છે સો ભેસોમાં મારે જે પચાસ સો ભેંસો નાની જે પચાસ ગાયો છે. એવી રીતે ઘણો બધો મને ફાયદો થતો હોય છે તમે જે રીતે વાત કરૂં છું કે નેયા ઘણા બધા પ્રોફિટ કરનારા લોકો શી જે મારે પણ તે સો છે પણ મારે જે પોતાની ડેરી છે કારણ કે જે સો ભેંસો નું દૂધ મુ બહાર ભરાવવા જઉં તો મને મૂઘુ પડે. કારણ કે જો કે જે સો ભેંસો નીલ મારે જે દસ પચા દસ હજાર જેવું દૂધ ડેલી નું થાય. એટલે મારે ડેલી નું એટલું દૂધ હોય તો મારે ડાયરેક્ટ જે મારે જરૂર પડે ડેરી ની એટલે હું ડેરી ફાર્મિંગ કરું છું ડેરી ફાર્મિંગમાં મારે ઘણો બધો ફાયદો થતો હશે. કદાચ તમે સાંભળ્યું હશે કે ડેરી ફાર્મિંગના કારણે ઘણો બધો ફાયદો થતો હોય છે. જે ડેરી ફાર્મિંગ છે. તેમાં મને ઘણો બધો ફાયદો થાય ને આવનારા સમયમાં જે ઘણો બધો ફાયદો થશે એટલે હું તમને એક જ સલાહ આપવા માંગુ છું કે તમે પણ આગળ જશો તમે પણ ખેતી કરતા રહો. તમે પણ વ્યવસાય સારો કરતા છો તમે મને માહિતી આલોને છોડો વ્યવસાય તમારા વિશે હા બોલો.
હલો.
નહીં અવાજ આવતો
હા એટલે એમ સારુ પર્ફોર્મન્સ મળે જેમકે ડેરીની અંદર આપડે સ વ્યવસાય કરીએ આપડે પોતાની ડેરી બણાઈએ તો આપણે સારો વ્યવસાય મળે આપે એક કે એવી ઉત્પદ્ધા મળે કે જેથી કરીને આપણે જો ડેરીની અંદર જો આગળ દૂધ મોટી ડેરીમાં ભરાવીએ તો પણ આપણે વધુ પ્રમાણમાં ભાવ મળતો હોય છે પૈસા મળતા હોય છે. એવી જ રીતે આપણ અલગ અલગ રીતે મળતા હોય છે કે જેમ કે તમે રીતે વાત કરીએ એવી રીતે મું તમન વાત કરી શકું કે જેમ કે તમારો બીજો વ્યવસાય હશે. જેમ કે મારો વ્યવસાય એવો છે કે હું મારું ખેતી કરું છું કે ખેતી પશુપાલનનું કરું છું જેમ કે અમા ર બંનેનો વ્યવસાય સચવાઈ રહે જેમ કે બંનેનું એવું સંતુલન જળવાઈ રહે છે કે જેમ કે મું ખેતી બંધ કરી નાખું તો પણ મારું પશુપાલન ચાલી જાય અને બંનેનું ચાલી જાય જેમ કે ખેતી પશુપાલનનું બંધ કરીને જો ખેતીનું કરું તો ખેતીની અંદર સારો બોર બણાઉ તોય એની અંદર ખે ખેતીની અંદર સારું એવું